હલો. હલો. હલો. કેમ છો? બસ મજામાં. તમે? બસ મજામાં. શું કર છો? બસ જો વરસાદની મજા માણી રહ્યા છે. અચ્છા ત કેવો છે વરસાદ ત્યાં વધારે અમારે ત્યાં તો ખુબ જ વરસાદ છે બે દિવસથી. હ તમે ક્યાંથી બોલો. હમું અમદાવાદ થી બોલુ. ઓકે અમારે અહં પણ કિન્યુસલી ચાલે જ છે. એને હું તારીખની બોલું છું. હા તો તો નવસારીમાં તો ખુબ જ વરસાદ છે એવું મેં સાંભળ્યું. હા હા રેડ એલર્ટ આપેલું હતું અત્યારે તો નવસારીમાં. ઓહ હો તો તો તમારે ઘણું ધ્યાન રાખવું પડશે. હા અમારા આજે આજુબાજુના એરિયામાં તો પાન પણ ભરાઈ ગયા છે.
હ.
ઓહોહ તો તમારે ત્યાં ગવર્મેન્ટ તરફથી કોઈ ધ્યાન રાખવા નથી. એટલે અમારા એિયામાં નથી આવતા આજુબાજુના એરિયામાં આવતા છે એ સાઈડ આવે છે ને
અચ્છા ઓકે.
ઓકે તો તમારે ત્યાંથી તાપી નદી નજીક છેમ. પૂણા નદી.
કઈ નદી?
કઈ નદી? પૂણા નદી. ઓકે.
હ.
બે દિવસ પણ છે વરસા તમારે અં બી તો તો પછી વરસાદમાં તમને ઘણી બધી તકલીફ પડતી હશે? હા એ તો અ જયારે અલર્ટ કરવા આવે છે ગાડી ફડી જાય છે. ત્યારે પછી બધા જે જરૂરિયાત મુજબ નું બધું સામાન લઈ આવે છે. તો તમને ગવર્મેન્ટ તરફથી શું શું સહાય કરવામાં આવે? હ. જે જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયલા હોય તે બાજુ પછી ખાવાનું એ વાપવા જાય છે પછી એ લોકોને ટકિયા, બ્લેન્કેટ એવું બધું આપવા માટે જાય છે.
તો તમને ખાવા પીવાની વસ્તુ
પીવાની વસ્તુ માં બધું જ આવી જાય છે. હા આવી જાય છે સવારે આવે છે અને સાંજે આવે છે બપોરે પણ આવે છે ત્રણ ટાઈમ. ાય અરે વાંધો ના આવે. હા આજુબાજુ ના વિસ્તારના જે અમુક માણસ લોકો એ લોકો મદદ કરે ને. હા તો સારું કેવાય વરસાદમાં જે નીચાણ વાળા વિસ્તાર માં તકલીફ પડતી હોયને એને ખાવા પીવાનું અનાજ કરિયાણુ રોજ બરોજ મળી રહે એટલે સારું હા હા એ બધી સહાય અ મળી રહી તો તમે વરસાદમાં નવસારીની આજુબાજુ ક્યાંય ફરવાની જગ્યા છે. નવસારી માં તો કઈ ફરવા જેવું નથી ખાલી એ પણ બીચ છે દાંડી કરીને
હમ
હ બાકી તો ફર સુરતી બા નીકળવા પડ સુરતમાં તમે સાંભળ્યું છે ડુમસ બીચ ચ ફેમસ છે. તમે જોયો છે ડુમસ બીચ
ઓકે
અમે ચોમાસાની સિઝન માં સાપુતારા ફરવા ગયેલા છે અચ્છા અમારી સાપુતારા બહુ સરસ છે હા મેં આ વખતે નથી ગયા લાસ્ટ ટાઈમ ગયેલા હતા આ વખતે તો કોલેજ જ ચાલુ છે તો પછી કોલેજ માંથી ટાઈમ નહી મળે ને હા બરાબર એ પણ સાચી વાત છે પછી કોલેજમાં રજા લઈ લેએ પછી કોલેજમાં અટેન્ડન્સ નહી થાય તો પછી એક્ઝામ જ બેસા એ લોકોને જોઈ
તમે કોલેજ
કોલેજ માં શેના વિશે ભણો અ ડિપ્લોમા કરું છું સિવિલ એન્જિનિયરિંગ હરે વાહ સરસ છે તો એમાં કયા કયા વિષય આવે અ અમને જેમ કે પ્લાનિંગ કરવાનું હોય ને ઘરના બિલ્ડંગ ના પછી બ્રિજ ના એરપોર્ટ ના રેલવે નું કેવી રીતના હોય એ બધું એ બધું ના અલગ અલગ અમારા સબ્જેક્ટ આવે પછી બિલ્ડિંગને તોડવાનું બિલ્ડિંગ બનાવવામાં કેટલું મટરિયલ એવું યુઝ થશે ને એ બધું નુ એસ્ટિમેટ કાઢવાનું કેટલા પૈસા થશે હાલના રેટ જણાવે એ બધું ઉપથીમને બધા રીલેટ સબ્જેક્ટ આવે વાત તો તમારે કોલેજમાં ફેસ્ટિવલ કરાવતા હશે છે કયા કયા કલ્ચરલ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે કાઈટ ફેસ્ટિવલ કરે છે નવરાત્રી કરે છે હ નવરાત્રી તો બધા નો ફેવરેટ કેવાય છેહે તો બધા પેલા જ કરે ગુજરાતીનું હું પણ નવરાત્રી મારો બી ફેવરટ તહેવાર તમે તો અમદાવાદ ના અમદાવાદીઓ ન
હા અમદાવાદ તો નવરાત્રી માટે ફેમસ છે
ફેમસ છે
અમદાવાદ
અમદાવાદ માં તો નવે નવ દિવસ ગરબા રમવાની બઉ જ મજા આવ હા અમારે તો નવસારીમાં તો રાત્રે વાગે તો બંધ કરાવી દઈ પોલીસ અમારે ત્યાં નવરાત્રીમાં મોડે સુધી રમવાની પરમિશન હા અમારે અહિયાં છેને તે પછી લડાઈ એવું વધારે થાય ને નવસારીમાં
હમ
હમ એટલે પછી બંધ કરાવી દીધું પેલા અમારે બધું ચાલતું હતું. પણ અ અત્યારે નહી રમવા દે અમે નવરાત્રી અમદાવાદની કોળ વિસ્તારની બહુ ફેમસ છે. કોડ વિસ્તારમાં અંદર અંદર ગલીઓમાં ગરબા રમવાનું બઉ મજા ત્યાં મોડે સુધી ગરબા રમે ગરબાની અલગ અલગ સ્ટાઈલ રમે બધા હિચ સનેડો એવું છે મને તો હા ન આવડે તું બસ અમને મારા જે ફ્રેન્ડસ છે કોલેજ ના એલોકો એ થોડું થોડું શીખવેલું છે.
તો ગરબા તમે આ વખતે રમવા જજો શીખી જશો હા અમારા ક્લાસ વાળા કેતા છે આ વખતે તો તને લઈજ જશુ ને શીખવાડીને રઈશુ ગરબા રમવાની તો બહું મજા આવે નવરાત્રી માં હા એમ બી હવે અમારું કોલેજ નું લાસ્ટ યર છે. એટલે અમારે તો રમવા પડશે. તમે ફ્રેન્ડસ જોડે રમવા જાવ કરવા હા જઈએ ને બીજી તમને કોલેજમાં શું એક્ટિવિટી કરાવે કોલેજમાં અમને એ બધું કરાવે છે પછી અલગ અલગ પ્રોજેક્ટ અમને કરવા આપે છે પ્રોજેક્ટ અમે કરીએ છીએ બધા પોતાના માઇન્ડ થી જ એ લોકો કેટલા યર્સ સુધી સ્ટડી કરી એમાં એ લોકો શું શીખ્યા એ પ્રમાણે એ લોકો પ્રોજેક્ટ બનાવે છે પછી જેમ સ્કૂલમાં કેવી રીતના સાયન્સ આવે એવી રી કોલેજમાં પણ બધા અમારી કોલેજમાં ત્રણ ફિલ્ડ છે સિવિલ એન્જિનિયરિંગ મેકેનિકલ એન્જિનિયરિંગ ને ઇલેક્ટ્રિકલ તો ત્રણ ત્રણ ફિલ્ડના સ્ટુડન્ટ લોકો બનાવે છે પ્રોજેક્ટ અને પછી આખી કોલેજ વાળા ને બતાવવા લઈ જાય છે. સર લોકો બી લાસ્ટમાં જાય છે અને એ લોકોને પછી રેન્ક આપે છે. એ વાહ તો ખુબ સરસ કે બીજું તમારી કોલેજ વિશે જણાવ અમારીં યા પછી સ્પોર્ટ વીક પણ રાખે છે. સ્પોર્ટ વીકમાં પણ અલગ અલગ કોમ્પિટશન રાખે છે બોયઝ માટે પણ રાખે છે ફુટબોલ ક્રિકેટ બેડમિન્ટન ચેસ કેરમ એ બધી એક્ટિવિટી એ લોકોને સારું રાખે છે ને ગર્લ્સ માટે મહેંદી કેશ કુંફન પછી રસ્સા ખેંચ બેડમિન્ટન ચેસ બધી જેવી રીતના ગર્લ્સ માટે બી એક્ટિવિટી રાખે એમાં પણી પછી કે જેના નંબર આવે તેમાં રનર્સઅપ અને જે ફસ્ટ રેંક આવે એ બંનેને પછી ટ્રોફી આપે.
અરે વાહ આ તો બહુ સરસ કેવાય. તમારી કોલેજમાં આવી સરસ અલગ અલગ એક્ટિવિટી કરાવે તો ભણવાની પણ મજા આવે અને એક્ટિવિટી કરવાની પણ મજા આવે
હા મારી કોલેજ માં બધું સારું છે બસ એક જ વસ્તુ ની ગમે સવા સાડા દસ થી અંજે છ દસ સુધીના લેક્ચર હોય
હા આપણે તો ભણવું બી તો જરૂરી છે
જરૂરી છે. પણ આટલું લેટ સુધી પછી કંટાળ આવી જાય ને. હા તમે એન્જિનિયરિંગ કરો છો એટલે થોડું રેવાનું એ હા એ તો છે થોડુંક સ્ટ્રગલ અત્યારે કરવા પડે. પણ કોલેજ પતશે ને પછી જોબ લાગશે પછી કોલેજ લાઈફ મિસ હા એ તો છે જ. કોલેજ લાઈફમાં જે ફ્રેન્ડ જોડે મસ્તી મજા કરવાની એક્ટિવિટી કરવાની જે મજા આવે એ પછી બંધ થઇ જાય. હા એ તો છે જ ને વળી અત્યારે એમ જોવા જઈએ તો અમારું આ ફી એકઝામ છે તો એ અમારું લાસ્ટ જ ગણાય કેમકે થ્રી યર કરવાના આવે ડિપ્લોમા ના. તો ટોટલ સિક્સ સેમ આવે થ્રી યરમાં. તો જે શીક્ષ સેમ છે એ કોલેજ લાઈફ આખું અમારું ઇન્ટર્નશીપમાં આવી જાય છે એટલે અમારું આ ફાઈનલ ગણાય.
અરે વાહ સરસ કહેવાય પણ તમે કોલેજમાં આટલું ધ્યાન દઈને
અરે વાહ સરસ કહેવાય પણ તમે કોલેજમાં એટલું ધ્યાન દઈને ભણો છો. ધ્યાન આપવું પડે હવે હ.
હમ ધ્યાન
હમ ધ્યાન તો આપવું જ પડે ને ભણવાનું હવે એન્જિનિયરિંગ છે તો. હા એ તો છે જ. કોઈ કોઈ સબ્જેક્ટમાં મતલબ ટોપ લાગે પણ જયારે એક્ઝામ આવવાની હોય ત્યારે બધું યુટ્યુબ પર વિડીયો જોઈ જોઈ ને પછી બધું આવડી જાય. હા હા એ તે ભણવું તો પડે ને સારા માર્ગ જોઈ અને સારી જોબ જોઈ ને એને માટે. ગમે એ રીતે પછી પાસ તો કરવું જ પડે ને. હા થોડી મહેનત કરશો તો પાછળ વાંધો નહી આવે સારી જોબ મળશે. આપણા જ ફ્યુચર માટે સારું છે. હા સારું તો તમારી જોડે વાત કરવાની હો ખુબ મજા આવી.
આપડે આવીજ રીતે બીજી વાર વાત કરતા રહીશું.
ઓકે ઓકે મને પણ તમારી સાથે વાત હારુ લાગ્યુ. ઓકે બાય.